હેલો જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ.
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ.
કેમ છો?
બસ ભાઈ મજામાં છું યાર તું બોલ.
હું પણ મજામાં છું.
યાર ગરમી બહુ વધી ગઈ છે. વિચાર આવ્યો કે આ રવિવારે વોટર પાર્ક જઈએ.
હુ હું પણ વિચારું છું. બાઈક
હા હું તો તૈયાર જ છું ભાઈ. ઘડી સમસ્યાથી ક્યાંક ફરવા ગયા નથી.
હમ વાહ, કોઈ તો આ વિષય કાઢ્યો.
હા, ભાઈ પેલા આપડે અ નક્કી કરીએ કી કયા વોટર પાર્ક આપડે જવું જોઈએ.
નજીક નજીકમાં તો બે-ત્રણ ઓપ્શન છે. આપડા પાસે.
હા, પણ ત્યાં જ્યાં વધુ રાઈટ્સ હોય અને આખો દિવસ મ જા આવે આપડે ત્યાં જવું જોઈએ.
હા, જે આપડે પૈસા પણ વસૂલ લાગે કે ભાઈ જવા ત્યાં ભઈ પૈસો પણ આ પૂરુ વાપયુ. મજા આવ્યુ. અને જ્યાં વેવ પુલ પણ હોય ત્યાં જવાનું જયાદા મજા આવશે.
મને તો ભાઈ વેવ પુલ સૌથી વધારે ગમે જયારે એમાં વેવ ચાલતા હોય ને તો સરસ રીતે તેમ મજા આવી જાય.
હમ્મ અને મને તો સૌથી મોટું સ્લાઈડ બહુ મજા આવે જે મોટું સ્લાઈડ હોય ને જેમ નાઈન્ટી ડિગ્રી, ફોર્ટી ફાઈવ ડિગ્રી એમાં તો બહુ મજા આવે થોડુંક થોડુંક ફાટે પણ ડર લાગે. પણ મજા બહુ આવે.
અને રાઈડોમાં તો બહુ મજા આવે પણ પહેલા આપણા બે જને જઈએ તો મજા નહીં આવે. તો આપણા ગ્રુપમાંથી કોણ કોણ આવશે?
હું તો મારો તો પાક્કુ છે અને હું ગ્રુપમાં મેસેજ કરીને પૂછી લે ભાઈ હ જે જેને જાવાનું હોય તે મેસેજ કરે કરશે.
હા હા મારો પણ પક્કો છે મેં તો આવાનો છું ભાઈ.
પ્રિન્સ અને ધ્રુવ ને પણ પૂછીએ એ તો મારા તરફ મને લાગે છે એનુ હા જ છે એ લોકો તો બહુ ફર્યા કરે.
હા હા નઈ સાચું કઉ છું નઈ તો પછી આપણે જયારે ફરીને આવે તો એ પૂછે એ કહે કે તમે પૂછ્યો નઈ.
હા હા તો સાચું જ છે ભાઈ જે જયારે પૂછે ત્યારે કોઈ જવાબ નઈ આપે અને પછી જાઈને જયારે આવે તો કે કે ભાઈ અકેલે અકેલે ચલી ગયો ને એવું એવું મને ની પૂછ્યું ને એમ કેય.
હમ્મ, સારું કહો છો હવે બજેટની વાત કરીએ.
હા આ સૌથી મહત્વની વાત છે ભાઈ બજેટ તો જોઈએ કેટલા કમ થી કમમાં થાય જાય એટલું સારું.
જો દરેક વ્યક્તિ અ હજાર અને બારસો રાખે તો પૂરું થઈ જશે મારા ખ્યાલથી.
હા કદાચ આ
હા હા.
પણ પ્રિન્સ તો જરૂર પૂછશે કે સ્ટુડન્ટ ટિકિટ ટિકિ ડિસ્કાઉન્ટ છે કે નઈ?
હા ભાઈ એ તો તમે સા સહી કેવો અ એ તો પાકું જ છે કારણ કે ભાઈ બહુ હિસાબવાળો બંદો છે એમને મતલબ પૈસા બરાબર એ રાખે છે.
હા આપણે કેવી રીતે જવાના?
હા આપે સોચ્યા કરું કે બાઈકથી જઈએ કે?
ગરમીમાં બાઈક પર બહુ થકી જશે યાર, બાઈક જવું એટલી કડક ધુપ હોય બાઈક
હા નહીં નહીં તમારી વાત પણ સારી છે તો કાર ભાડે લઈએ?
જો બધા આવે તો કાર બે લેવી પડશે.
અથવા કે જો કારથી ભાડું બઉ અ પડી જશે આપણે ટ્રેન કે બસથી જોઈએ?
હમ્મ, મને લાગે છે કારમાં જ વધારે મજા આવશે આપણી પર્સનલ કાર રહીએ તો એથી જયાદુ મજા આવે.
મોટાભાઈ જો કારથી જવાનું છ ચ છે તો થોડો પૈસો વધારે લગે.
હમ્મ. હા સવારે. કેટલા, વાગે નીકળવું?
જો જેટલે વઈ જઈએ, એટલે સારું કેમ કે આપડે જયારે, જેટલા જલ્દી પહોંચીએ એટલા આપડે પાણીમાં મસ્ત મજા કરી શકીએ.
સવારે સાત વાગે મળીએે ફેર.
સાત વાગે. ભાઈ હું, તો રજા ના દિવસે દસ ત વાગ્યા ઉઠ્યા કરું સાત વાગ્યે, ઉઠવાનું થોડું વહેલા નથી.
અરે એટલે જ તો વહેલા બોલું બોલવાયા છે. વહેલા પોહોચવું છે, તો પેલા વહેલા ઉઠવું, જોઈએ ને ભાઈ
છા બાત સારું છે, તમારું જો મોડા જઈશું, તો અડધો દિવસ જ બાકી રહેશે, તમારી વાત સારી છે.
હમ્મ, હમ્મ ખાવાનું શું કરશું કરું?
અંદરજ ખાઈ લેશું ભાઈ શું કરવાનું અંદર આજકાલ, તો જો આપડે બહાર થી કઈ લઈ જાય, તો લેવા નથી જતા. તો આપડે, જે અંદર મળે એ તેજ ખાઈ લેવાનું હા.
પણ અંદર બધું મોંઘું હોય, છે.
સાચું છે, ભાઈ મોંઘુ તો હોઈએ તો આપડે શું કરીએ કે સવારે નાસ્તો બહાર થીજ કરી જવાનો. અને માબોડે થોડું અંદર. ખાઈ લઈએ અને પછી જયારે, ત્યાંથી બહાર રઈએ તો. કોઈ એક આ સારું હો. હોલમાં બહી ને ખાના ખાઈ લેવા.
હા, સાંજે અને બપોરે જાદા જાદા ખાઈ લેવાનું અને બપોરે, દપરમાં થોડુંક નાસ્તોું કરવાનું.
હા સારું.
વ્યાજ છે, ગયા વખતે જય વોટર સ્લાઈડ. પરરથી નીચે, આવ્યો ત્યારે.
અરે ભાઈ હવે, શું યાદ કરવાનું. એમાં તો કોઈ પણ આપ. આપડ વોટર પાર્કમાં જઈએ, તો યાદ આવી જ જાય.
હા હા, સીધો પાણીમાં પડ્યો ગભરાઈ ગયો હતો.
હા, અને પા પછી પાંચ મિનિટ સુધી બોલતો હતો મને ફરી નથી, જવાનું મને ફરી નથી જવાનું.
પછી, પણ ત્રણ વખતે ગયો હતો.
હા, કારણ કે અંદરથી ડરતો ન હતો ફક્ત નાટક કરતો હતો એ.
હમ, આ વખતે સૌથી પહેલા કઈ રાઈટ પર જઈશે.
જો, આપડે ત્યાં વોટર પાર્કમાં જે પણ સૌથી મોટી સલાઈડ હોય ને. પેલા એમમાં જવાનું.
હા, એનાથી જ શું વાત કરશું.
હા સારું એનાથી જ શરૂ કરી છે.
હમ, પણ હું તો સોચું છું, કે ભાઈ પેલા નાની રાઈડ થી શરૂઆત કરીએ.
કેમ ભાઈ.
શરીર વોર્મઅપ થઈ. જાય ને ભાઈ નાની, નાની, નાની થી, થોડું મોટું, થોડું મોટું.
અરે ભાઈ, તું જીમમાં જાય છે, કે એક્સરસાઇઝ. કરવા માટે વોટર, પાર્ક માં પણ વોર્મઅપ.
ફોટા પણ સારા પાડવાનો છે, ભાઈ.
હા, હા ભાઈ ત મને ખબર છે, તને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મુૂકવાનું છે, ખબર છે.
અને રીલ પણ બનાવવાનું છે ભાઈ.
હા પ્રિન્સ તો જરૂર હા પ્રિન્સ તો જોઈએ. જરૂર સ્લો મોશન વિડિયો બનાવશે.
હ અને પછી પચાસ વાર એડિટ કરશે.
હા એક વાર એજ જ કરશે અરે મને આ નથી ગમે. અરે આ નથી ગમે પતા નની એ વોટર પાર્કમાં, રાઈડ કરવા માટે જાય કે વિડીયો બનાવવા જાય.
સાંજે પાછા આવતી વખતે કઈક ડિનર પણ કરી લેશે.
હા એસ તો મેં કીધું ને પહેલા જ હોવું જ જોઈએ. કે આપડે જયારે વોટર પાર્કમાં તો નીકળીએે કોઈ સારું હોટલ ધૂઢને ત્યાં ભોજન કરી લઈએ.
હા પાણીમાં રહીએ આખો દિવસ રહીએ તો ખુબ બહુ લાગી લાગી જાય થકી જાય.
તો શું ખાવાનું પી્ઝા કે પંજાબી?
પંજાબી ભાઈ હું પણ પંજાબ.
ઠીક છે ઠીક છે બહુમતી જીતી ગઈ પંજાબી જ ખાવાનું આપડે. શું બોલને.
ઘણા સમય પછી બધા મિત્રોએ સાથે એક દિવસ મજા કરવાની તક મળશે.
હા કોલેજ અને કામમાં બધા વ્યસ્ત થઈ ગયા છીએ.
એટલે આ ટ્રીપ યાદગાર બનાવવી જોઈએ.
તો ફાઈનલ કરીએ.
હા રવિવારે સવારે સાત વાગે મળવું.
બધા પોતાનું સ્વિમિંગ કપડું અને ટુવાલ લાવશે.
હમ અ મોટું કોઈ નથી.
હા ખા ખાસ કરીને તું ભાઈ હા તું બહુ મોટું મોડું થાય.
હ અ, સારું ભાઈ આ વખતે હું સમય પર આવી જઈશ.
ચાલો મિત્રો હવે બધાને ફોન કરીને કર કન્ફર્મ કરીએ, કે કોણ કોણ આવવાનુ છે.
હા હું પણ પ્રિન્સ ને ફોન કરું છું.
હ તો પછી આપણે રવિવારે ધમાલ અ મચાવીએ.
હા પણ અભી ફોન કરવામાં જોઈએ કોણ કોણ ફોન ઉ ઉછલે ઘણા લોકો તો બીઝી રેહ ભાઈ ફોન જ નથી ઉ ઉછલતા.
હા નહી નહી આપડે બધા લોકોને જો ફોન નહી ઉઠાવે તો કોઈ ટેન્શન નહી આપડે, પાંચ છ લોકો ભેગા થઈને સન્ડેને વોટર પાર્ક જવાનું છે એ પાકું છે.
હા, હમ ચાલો પા પાક્કુ પાક્કુ તો રવિવાર ધમાલ મચાઈએ.
ચાલો ચાલો પાક્કુ મળીએે પાછુ જય શ્રી કૃષ્ણ.